હલો હલો
બોલો
હા ગુડ મોર્નિંગ
ગુડ મોર્નિંગ
શું કરો છો તમે?
કઈ નઈ અત્યારે તો હું કામકાજ ચાલુ હે ઘરનું ક્યાથી બોલો તમે?
હાલો
હા બોલો
મને તમારી દસ મિનિટનો પરિચય આપસો તમારો
હા ચોક્કસ
હા બોલો તમે સવારે કેટલા વાગે ઉઠો છો?
સવારે પાંચ વાગે
પાંચ વાગે ઉઠી તમે પેલું શું કામ કરો છો.
પાંચ વાગે ઉઠીને સૌથી પેલા નહીએ ધોઈએ પાણી બારી આવે તો પાણી ભરીએ કપડાં ધોઈએ.
એ તમારે એમાં કેટલો ટાઈમ જાય એમ અંદાજે
એમાં અંદાજે કલાક જેવું જતુંરે
હમ્મ પછી ચા નાસ્તો કેટલા વાગે કરો
ચા નાસ્તો નવ આઠ આઠ નવ વાગે
આઠ નવ વાગે એમને પછી શું કરો
કઈ નહીં પછી રેગ્યુલર જે કામ કરતા હોય કચરા પોતા વાહણ એ બધું કામ કરીએે
તમારા ઘરના કુલ સભ્યો કેટલા છે.
મારા ઘરના કુલ સભ્યો સા સાત સાત સભ્યો છીએ અત્યારે.
તમારું પૂરું નામ શું છે?
મારું નામ ઠાકુર આશિયા
બરોબર તમે શિક્ષિત છો કે
હા હું શિક્ષિત છું ને
તમારા ઘરમાં કેટલા લોકો કુલ શિક્ષિત છે.
અમારા ઘરમાં તો ચાર લોકો શિક્ષિત છે.
ચાર લોકો શિક્ષિત છે તમે હાલ કે રસોઈ શેના પર બનાવો છો?
અમે અત્યારે તો રસોઈ ચૂલ્લા ઉપર બનાવીએ છીએ અને ગેસ ઉપર બનાવીએ છીએ.
એટલે તમને ગેસમાં વધારે ટાઈમ જાય કે ચૂલા ઉપર
વધારે ટાઈમ તો ચુલા પર વધારે ટાઈમ જોય, ગેસ ઉપર ઓછો ટાઈમ જોય.
એ તમને ગેસ ઉપર બનાવું ગમે કે વધારે ઓછું ગમે
ના ગેસ ઉપર બનાવવું ગમે ને ચૂલા કરતા તો વધારે જ ગમે
એમાં ટાઈમ ઓછો લાગે એટલા માટે તમને આવી કોઈ સુવિધા મળેલી છે સરકાર દ્વારા?
હા, હા મળેલી છે ને એવી સુવિધા અમને
એનો ઉપયોગ પણ તમે કરો છો એમને
હા, એનો ઉપયોગ તો કરીયે જ ને
અને મુસાફરી કરવા માટે તમે શાનું ઉપયોગ કરો છો તમારા ઘરમાં ટુ વ્હીલર ફોરવીલર કયું સાધન છે.
અમારા ઘરમાં બી ટુ વ્હીલર
બે ટું વહીલર એટલે મોટર સાયકલ છે એમ ને
હમ
એમાં તમે ફરવા જતા હશો ને
હા જઈએ ને ફરવા તો
કોઈ તકલીફ પડે તમને મુસાફરી કરતી સમયે
ના ના કોઈ તકલીફ નહી પડતી
ખોરાકમાં તમે શું બનાવો છો
ખોરાકમાં મે રોજ અલગ અલગ બનાવીએ
અત્યારે શું બનાવવાના છો ચા નાસ્તા માટે
ચા ના ચા નાસ્તા માટે અત્યારે રોટલી બનાવીશું વગાયેલા પૌવા બનાવીશું
સરસ બપોરે એક એક કરતાં કરતાં તમને દસ અગિયાર વાગી જતા હશે બપોરની રસોઈ કેટલા વાગે બનાવો છો
બપોર ની રસોઈ આ પોણા બારએ બનાવીએ
પૂણા બાર પૂણા બાર એટલે એક દોઢ વાગી જતો હશે કામ પતાવતા પતાવતા?
હા એટલે તો એક દોઢ વાગી જાય બે વાગી જાય એટલું
પછી બપોરે તમે શું કર છો? મોબાઈલ જોવો છો ટીવી જોવો છો કે ઘરના સભ્યો સાથે વાતો કરો છો હળી મળીને બેસો છો શું કરું છું?
બપોરે તો મોબાઈલ જોઈએ ઘડીક વાર, બધી વાતો કરીએ થોડો આરામ કરીએ આખા દિવસ નો થાક લાગ્યો હોય એટલે,
હા પાંચ વાગ્યા પછી શું કરો
ખેતર માં જતા હશો ને?
હા ખેતરમાં જવ છે ને
ખેતરમાં જાશું અને સાંજે સાત આઠ વાગે રસોઈ બનાવતા હસો આવીને
હા સાંજે ચાર વાગે ખેતર માં જઈએ ખેતર નું બધું કામ પતાવીએ એ બધું કરીએ એટલે, ઓછામાં ઓછા પાંચ તો અરે ચાર પાંચ સાડા પાંચ થઇ જાય એટલે, ઘરે આવી એ તો છ વાગી જાય, છ વાગે આવીને નાહીએ ધોઈએ પછી સાત આઠ વાગે રસોઈ બનાવીએ શાંતિથી
હા પછી સાત આઠ વાગ્યા પછી રાત્રે તમે એક, તમારો ટાઈમ બચતો હશેને બે ત્રણ કલાક એમાં તમે શું કરો છો?
કઈ ની એમાં અમૂક પુસ્તકો વાંચીયે ફોન જોઈએ ઘરના સભ્યો જોડે બેસીને વાતો કરીએ,
બરોબર તમારા દૈનિક જીવનમાં હાલ શું ચાલી રહયુ છે તમે નોકરી કરવા ઈચ્છો છો કે તમે તમે હાલ ભણી રહ્યાછો? તો તમે શું કરવા માંગો છો?
હા અત્યારે હું ભણી રહી છું અત્યારે કોલેજ કરું છું.
હા એ તો તમારે કોઈ ગોલ હશે ને બનવાનો?
હા શિક્ષક ની નોકરી લેવાનો ગોલ છે ને અમારો,
હા શિક્ષકની નોકરી કરવી પસંદ છે એમ તમને બીજું કંઈક?
ના બીજું તો કંઈ ખાસ નહિ અત્યારે તો શિક્ષક ની નોકરી માટેનું, ભણીએ છીએ અત્યારે બીએડ કરુ
બીએડ કરયુ ને?
હમ,
એમાં તમારો ફેવરેટ વિષય કયો છે?
એમાં મારો ફેવરેટ વિષય મનોવિજ્ઞાન, હમ અત્યારે અમે બીએ અને બધું, મહેસાણા સાર્વજનિક જે કોલેજ છે ને ત્યાં આગળ,
તે
ત્યાં તો બી એડ કરવાનું ચાલુ છે.
ચાલુ જ છે.
હમ બીજી બધી જે ભરતી અમુક આવે એટલે એમાં ફોર્મ ભરીયે, ઊભા રહીએ જોબ નંબર લાગી જાય તો
તમારા ઘરના સભ્ય શું કામ કરે છે?
હમ મારા સાસુ તો ખેતી કરી છે મારા હસબેન્ડ નોકરી કરી એવું હતું,
હમ એમનો પગાર કેટલો હશે અંદાજે?
એમનો પગાર પંદર થી સત્તર હજાર જેટલો
તમે એમાંથી ઘર ખર્ચ માટે કેટલો ખર્ચ કરો છો?
બાર હજાર જેટલો ઘર ખર્ચ કરીએ મહિને,
એમને બચત કરતા હશું ને થોડી ઘણી.
હા બચત કરીએને.
બચત કરીએ થોડી ઘણી એમાંથી જે કઈ બચે સાઈડમાં મૂકી દઈએ
તમે તહેવારો ક્યાં મનાવો છો
તેવરો જ મનાઈએ
ત જ મનાવો છો ગામડે જ મનાવ છો સાથે હળી મળી ને બનાવો છો કે તમે કે બીજી સીટ ટીમાં જાઓ છો કે કંઈક ઘરબા ક ક્લાાઉસમાં જાઓ છો
ના અહીંયા જ હમણાં ગામડાે જ બધા હળમીને જ મને હમ
એટલે તમને એવું બધું ગમે છે કે
હા બધું ગમે છે બીધા ભેગા થઈને તહેવાર ઉજાવ એટલે સારું ગમે
સાચી વાત બધા હળ મળીને તો સારું જ રહેે બધું બીજું કોઈ ખાસ કાર્ય કરો છો તમે ઘરે એમાં તમે સૌથી વધારે ટાઈમ કયા કામમાં આપો છો
સૌથી વધારે ટાઈમ તો આ ઘ ઘરની સાફ સફાઈમાં
ઘર હિસાબ સામે વધારે ટાઈમ લાગે એમ ને
હમમ
કચરા પોતા બધું સાફ કરવાનું હોય એટલે બધું વાર લાગે નહ હો એટલે
તમે છેલ્લા ગયા વર્ષમાં કઈ ફરવા જેઈએ કહેલા
છેલ્લા વર્ષમાં અમે ગયાતા ને ખરવા
ક્યાં ઘતા
અમે ગયાતા ઘીરનાર બાજુ ફરવા જતા હતા
રસ્તામાં છે લક્ઝરીસ બસ માં કે ગાડી માં રેલવે માં કે
ના ગાડીમાં ગતામે
હ તમારી મુસાફરી સારી હતી કે
હા મુસા પૈસ આવી હતું
કે તમને લગ જઈસ બસ માં ગમે કે ટ્રેનમાં ગમે
ના હ ગાડીમાં જ ગણ
ગાડી મછા
હમ કો દ્વારકા ગયા તા બ ખાસી જ ગ થ્યા ગે છે
તમારા ઘરમાં રહેતા કુલ સભ્યો માંથી સૌથી વધારે કોણ ભણેલું છે
સૌથી વધારે તો હું જ ભણી ગું
તમે જ પડેલા છો અને તમારા હસબન્ડ જે નોકરી કરે છે તે તે કઈ કંપનીમાં નોકરી કરે છે શું કામ કરે છે અને
એ વાવ મેને કપની માં નોકરી કરી
એ બધું અત્યારની જે બધું હોય બગડે વાયરનું એ કામ કરવાનું
બીજું કોણ નોકરી કરે છે ઘરમાં
બીજું તમારે દીયરીએ નોકરી કરી પછી તાઈમ મળે તો વાર તહેવારમાં બીજો કોઈ ધંધો હોય ચા બાજુમાં એ ધંધો કરીએ
હમ તમે કોઈ ધંધો કરો છો ઘરે
હા અમે પકો ને ધંધો કરીએએ
તેમાં તમને મળતું હશે ને વળતર
હા એમાં મળે ને બધું નફું કાઢતા મળે
તમે પકોડી બનાવો છો ઘરે બનાવો છો કે બહારથી લાવો છો
ના પકોડી તો બહાર થી લાવએ પણ એનું જે મસાલો હોય એ બધું ઘરે બનાવીએ બટાકા. બટાકા બારતી લાઈ બધું સા સામગ્રી બારતી લાયી.
બીજા લોકો શું કે તમારી સાસુ શું કરે છે.
એ ખેતી કરીમાં સાસુ માં સસરા બંને ખેતી નું હમ્ભાડે હા ભૈસું હ ને.
હાલ ખેતરમાં શું વાયું છે.
અત્યારે ખેતરમાં તો જાર નો પાક વાયો હ.
બીજુ શું વાયુ છે.
બીજું તો હાલ કશું વાયું નહી.
ભેંસો માટે એનું જ બધું વાયુ હ.
હા તો તમારો આભાર મને તમારો આટ થોડો પરિચય આપ્યો એના માટે. મને જરૂર પડશે તો હું તમને બીજી વાર કોલ કરીશ.
ઓકે.
થેન્ક્સ તમારો આભાર.
હા.
હ